હા એકદમ સારો આવી રહ્યો છે. મારો આવી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. તો હું એમ વિચારતો હ હતો કે હું એક નવી ગાડી લઈ લેવ પણ મને એ વિચાર આવે છે. કે હું ઇલેક્ટ્રિક વ્હીકલ લઉ કે પેટ્રોલ વ્હીકલ લઉ કે સીએનજી વ્હીકલઉ હું એમાં ખુબ કનફયુસ છું. તમે અત્યારે જાણો છો કે એલ પી જી નું તો પ્રમાણ જ બંધ થઈ ગયું છે આપણા ભારતમાં તો અત્યારે સી એન જી અને પેટ્રોલ ની ગાડીઓ ખુબ વધારે ચાલી રહી છે અને તમે જુઓ તો તમે જુઓ તો અત્યારે ઘણું બધું એવું ચાલી રહ્યું છે અને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ પણ ખુબ વધારે માત્રામાં ચાલી રહ્યા છે. તો તમારે શું માનવુ છે. હું કઈ ગાડી લઉં અને કઈ ના લઉં હું ખુબ કન્ફ્યુઝ છું.
હા તમારે વાર એક
તો તમે મને એ વિશે થોડું જણાવશો? તો થોડું મને સારું રહેશે કે હું કઈ ગાડી લઉં અને કઈ ગાડી ન લઉં કારણ કે હું એજ વિચારું છું ઘણા દિવસોથી કે હું કઈ ગાડી લઉં મારું બજ બજેટ એમ તો છે મારું બજેટ સારું એવું બજેટ છે અને મારે લોન લેવા પડે એવું પણ નથી હું કેશ જ લ લઈશ ગાડી તો જે પણ લઈશ તે પરંતુ હું કઈ ગાડી લઉ તે હું ખુબ કન્ફ્યુઝ છું તો તમે થોડું જણાવશો કય. મને એના વિશે
હા તમારા હિસાબે તમે જો જેવા કાર્ય કરવા માટે ગાડી લેવા માંગો છો તે પ્રમાણે તમારી ગાડી લેવી જોઈએ. જેવી કે એક્ટિવા છે તે ઘરના કામ માટે ખુબ જ ઉપયોગી આવે છે જેથી કરીને ઘર કામ માટે લેવી હોય તો આ પડે એક્ટિવા લઈ શકીએ છીએ લેકીન આપણા પ્રશ્નલ માટે લેવી હોય તો આપણે બુલેટ પણ લઈ શકીએ છે. જે બધા છોકરાઓને હમણાં હાલમાં બો ગમે છે ઘણા બધા છોકરાઓ બુલેટ જ લે છે તે ખુબ જ સારી બાઈક બી છે અને મજા આવે છે તે ચલા એટલે બુલેટ બી લેવી સારી છે અને જો આપણે કોઈ સારી ગાડી શોધતી હોય ઘરના ઉપયોગ માટે તો આપણે સ્પ્લેન્ડર છે તો હમણા હાલમાં લેવાય એવું મને લાગતું નથી તેથી કરીને આપણે સ્પ્લેન્ડર છે પછી એક્ટિવા છે એક્સેસ છે પણ એક્સેસ બી હમણાં તો બો ઓછું માઇલેજ ને એવું આપે છે તો આપણે એક્ટિવા પાસડ આગળ જઈ શકીએ છે. પછી તો સ્પ્લેન્ડર તો છે બધા હાલમાં સ્પ્લેન્ડર ઘણા લેતા છે એટલે આપડે જો આપણે પોતાના માટે યુઝ માટે લેવી હોય તો આપણે બુલેટ પણ લઈ શકીએ છીએ જેથી કરીને આપણે ચલાવ મા પણ મજા આવતી હોય છે અને તેથી કરીને આપણે બુલેટ પણ લઈ શકીએ છીએ. તમારું શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે મારા જે બધા મારો નાનો ભાઈ છે તે પણ મને એજ સજેસન આપતો હતો કે ભાઈ આપણે બુલેટ લઈ લઈએ પરંતુ હું એવું માનું છું કે મને રેગ્યુ લર વપરાશ શોખ હોત અને હું બુલેટ લે તો તે સારું કહેવાતુ તો આ શોખ માટે નહી મને મારા ઘરકામના વપરાશ માટે જોઈએ છે તો હું એવું વિચારું છું કે મારે જો. શાકભાજી લેવાનું વધારે જવાનું થાય છે માર્કેટે કારણ કે મારી એક દુકાન ચાલે છે, તો હું એવું વિચારું છું કે. જે વસ્તુ હું આગળ લાવીને મૂકી આગળથી મૂકીને લાવી શકું અને જેના કારણે મારે કોઈ માણસ ને લઈ જવું ન પડે, અને હું સામાન સરળતાથી
અગિયાર અગિયાર સુધી જ આવડે છે, અગિયાર સાડા અગિયાર
અગિયાર વહી શકું તો તે ખુબ સારામાં સારું હશે તો હું એવું વિચારું છું કે અત્યારે હું એક્ટિવા તરફ જાઉ. કે પછી એક્ટિવાની જે ન છે ટવે ફવ તેની તરફ અત્યારે હું જોવા જં તો માઇલેજ તો બંનેની સેમ જ છે‌. પરુ એકમાં સ્પીડ વધારે છે, અને એકમાં સ્પીડ ઓછી છે તો હું એ વિચારું છું, કે સ્પીડ વધારે વાળી કે સ્પીડ ઓછી વાળી લો અને જો તમને સાચી વાત કહું તો અમારે અહીં નાના છોકરાઓ પણ છે. તેઓ પણ બાઈક ચલાવે છે, તો તમાર શું માનવ છે હું પીડ વધારે વાળી લો કે ઓછી વાળી લો.
જો દુકાન ચાલે છે તો તમને સામાન વાહવામાં ઈઝી પડે એટલે આપણે એક્ટિવા લઈ શકીએ છીએ, જેમાં આપણે સ્પીડ વધારે વાળી લઈએ તો પણ વાંધો નથી, અને સ્પીડ ઓછી વાળો લઈએ તો પણ વાંધો નથી, પણ આપણે જો હમણાં સારું કંડિશન વાળી હોઈએ તો આપણે સ્પીડ વાળી લઈ શકીએ છીએ, જેથી કરીને આપણને ઘરે તમે કીધું. તે પ્રમાણે ઘરે દુકાન ચાલે છે તો આપણને દરરોજ નવું નવું કઈને કઈ સામાન દુકાનમાં ઓછું થઈ જાય છે, તો આપણે તે લેવા માટે બજાર જવું પડે છે, જેથી કરીને તે આપણે એક્ટિવામાં આગળ મૂકીને સામાન લઈ આવી. આની અને આપણને પાછળ કોઈ પ્રોબ્લેમ પણ આવતી નથી, જેથી કરીને આપણે આગળ પ શું સામાન મૂકી શકીએ છીએ, એટલી સ્પેસ હોય છે એક્ટિવામાં જેથી કરીને આપણે એક્ટિવા સજેસ્ટ કરી શકીએ છીએ, અને તેમનો માઇલેજ પણ હમણાં તો સારું છે એક લીટરમાં આપ ઘણું બધું ફરાવી પણ શકીએ છીએ, અને પાછળથી બેથી ત્રણ માણસને બેસી શકે છે, જેથી કરીને એક્ટિવા એકદમ મજબૂત ઓપ્શન છે, જે આપણે ઘર વપરાશ કે જેના અમે તે સામાન સામગ્રી લાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકી છી અને તમે કઈ પણ વસ્તુ લાવી હોય તો આપણે આગ પાછળ એક્ટીવા લઈ આવીએ છીએ તેથી કારણે તમે એક્ટિવા લાવ તો સારું લાગે.
તમારી વાત સાચી છે એક્ટિવા પણ પરંતુ અત્યારે હું જોવા જઉં તો મારા ઘરના મને એવું કે કે મોપેડમાં આપણે જઈએ કશે દૂર પ્રવાસ માટે જઈએ તો આપણે ખૂબ થાકી જઈએ છીએ, અને તમે અત્યારે જોવો જ છો, કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તો ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તેના કારણે અત્યારે ખુબ મુશ્કેલીઓ પડે છે, નાના ટાયરો જે છે તે સ્લીપ મારી જાય છે, અને ઘણી બધી મુશ્કેલ મુશ્કેલીઓ આવે છે આપણને તો આપણે જોવા જઈએ તો આપણે એવું કરવું જોઈએ, કે નાના ટાયર વાળી ગાડી ન વાપરીએ અને મોટા ટાયર વાળી ગાડી વાપરીએ તો તે ઓછી સ્લીપ મારશે અને સ્લીપ ઓછી મારશે. તો તેના કારણે આપણને ઘણો ફાયદો થશે તો તમે શું કહો છો કે અત્યારે આપણે મોટા ટાયર વાળી ગાડી લવી જોઈએ કે નાના ટાયર વાળી ગાડી લઈએ કારણ કે અત્યારે ત જોવા જાવ છો. તો ખબવ વાતાવરણ બી રહ્યું છે તો મારું એજ માનવું છે કે જો અત્યારે નાના ટાયર વાળી ગાડી છે, તો આપણને મજા નહીં આવે ચલાવવાની પણ અને ઘણો મુશ્કેલીઓ પડે છે, કારણ કે તમે જો અત્યારે ઘણા બધા લોકો ફલીપ ખાઈ જાય છે, અને પડી જાય છે, જેના કારણે તેમને ઘણું બધું વાગે છે, અને તેમને પગ છોલાઈ જાય છે, અને તેમના ઘૂંટણોમાં વાગે છે, તે ખૂબ હાનિકારક છે, અને જેના લીધે સ્લીપ મારવાના કારણે ઘણું નુકસાન થાય તમાર શું માનું છે.
કે નાની બાાયક હમણાં વરસાદ પડવાને કારણે ઘણી બધી સ્લીપ પણ થઈ જાય છે, જેથી કરીને હમણાં હાલમાં નાની બાઈકમાં બો સ્પીડમાં જવું બી સુરક્ષિત રહેતું નથી જેથી કરીને હ મણા હાલમાં નાની બાઈક તો મોસ્ટલી લેવા બધા પ્રેફર કર તા નથી જેથી કરીને આપણે સપલે સ્પ્લેન્ડર લઈએ છીએ, તો તેમાં મોટા ટાયર હોવાથી ગાડી સ્લીપ મારવાનો ભય પણ ઓછો થઈ જાય છે, જેથી કરીને હાલમાં મોટી ગા ગાડીઓ લેવાની વધુ સુરક્ષિત હોય છે. રસ્તાઓ હમણાં વધારે પડતા સ્લીપરે થઈ જાય છે, જેથી કરીને હમણાં નાની ટુવીલ આપને જો ફાસ ચલાવી હશે અને બ્રેક મારી હશે તો સ્લીપ થવાનો ભય બહુ ઘણો વધી જાય છે, જેથી કરીને આપણે કંસી જઈએ છીએ તો આપણને પગ શોરાઈ જાય છે. હાથમાં લાગી શકે છે, ગમે તેવા એક્સિડેન્ટો પણ થઈ શકે છે, જેથી કરીને આપણે એવી બધી નાની બાઈકો હમણાં હાલમાં ધીમેથી ચલાવી જેથી કરીને આપ એટલુ કઈ ઈજા નહીિ થાય અને આપણે મો જેટલા મોટા ટાયર વાળી ગાડી લઈએ એટલું સારું કેહેવાય જેથી કરીને આપણને સ્લીપ્રી થવાથી ફાયદો પણ બચી શકે છે, જેથી કરી ને આપડે એવી મોટા ટાયર વાળી ગાડી લેવી જોઈએ તો તમારું શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે, ત્યારે જોવા જાવ તો મારા બે મિત્ર ની જ વાત કરું તો અત્યારે થોડા જ ટાઈમ પહેલા તેઓ ફરવા ગયા હતા અને અત્યારે તમે જોવા જાવ છો કે ડેવલોપમેન્ટ વધારે થઈ ગયુ છે તો જેના કારણે કોક્રીટ ના રોડ વધારે બની ગયા છે, અને કોન્ક્રીટના રોડ પર ટાયર સ્લીપ મારવાનો ખતરો ખૂબ વધી જાય છે, જેના કારણે તેઓને ટાયર સ્લીપ મારી ગયો અને તેમના બેલેન્સિંગ ન થયું અને તેઓ પડ્યા હતા તેઓ ખૂબ થયા હતા જેમના કારણે તેઓને ઘણું બધો નુકસાન સહેવા પડ્યું હતું આર્થિક રીતે પણ પણ અને તેમના શરીર માં પણ ઘણું બધું નુકસાન થયું હતું તેમના પગ છોલાઈ ગયા અને તેમને ખુબ વાગ્યું હતું તો હું તો એવું જ માનું છું કે અત્યારે જો ડેવલપમેન્ટ આટલું બધું થઈ રહ્યું છે. સરકાર જે કોક્રટ ના રસ્તા બનાવી રહ્યા છે, તો તેના માટે આપણે વરસાદમાં એટલી સાવચેતી રાખીએ કે આપને પડીએ ન અને ગીપ વાળા ટાયર આપણે જેટલા વધારે વા પરીશુ અને આપણી બ્રેક જેટલી વધારે મજબૂત હશે તેટલો વાંધો નહીં આવે તો હું એવું વિચારું છું, કે હું સુપર સ્પેન્ડ તરફ જવ પણ સુપર સ્પ્લેન્ડરમાં ઘણા બધા ફાયદા પણ છે, અને ઘણા બધા ના
હા તમે સ્પેન્ડર તરફ આસાનીથી જઈ શકો કેમ કે હમણાં તેમાં મોટર ટાયર હોવાથી ઘણી બધી નવી ન વી ફેસિલીટી પણ આવી ગઈ છે, જેથી કરીને આપ સપલેનદર તરફ આગળ વ ધી શકીશ હમણાં બધા મોસ્ટલી ફેમિલીઓ ફેલીમિંગ વળી વાળા બધા વ્યક્તિઓ સ્પ્લેન્ડર તરફ જ પાછા આગળ જાય છે, જેથી કરી ને તેઓને સારું પણ પડે છે, અને સ્પ્લેન્ડર તો તમે જાણો જ છે જૂની હોય તો એકદમ માઇલેજ સુપર આપે જેથી કરીને હમણાં બધા વ્યક્તિઓ સપલેન્ડર તરફ જાય છે, જેથી કરી હમણાં સ્લીપરીમાના મો સમમાં સ્પ્ન્ડર એટલી સરકતી પણ નથી અને આપણને પડવાથી પણ બચાવ છે, હમણાં નવા નવા રસ્તાઓ છે તો જે થી કરીને પાણી પડે છે, તો તેથી કરીને આપણને સ્લીપ ઉપરી રસ્તાઓ ઘણા બધા જોવા મળે છે, આપણે ગાડી એકદમ સાવચેતી ચલાવી જોઈએ જેથી કરીને આપણે કઈ પણ ઈજા કે કોઈ પ્રકાર નુ અકસ્માત થી બચાવી શકાય જો આપણે અકસ્માતમાં પડીએ છીએ તો આપણને ઘણું બધું વાગી શકે છે, આપણને ઘણી જાનહાની થાય છે, જેથી કરીને આપણને દવાખાને જવું પડે છે, ખર્ચો આવે છે, જેથી કરીને આપ હમણાં હાલમાં ગાડી એટલી સાવચેતીથી ચલાવી જોઈએ જેથી કરીને કે આપણને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય વાગે નય અને એટલું સાવચેતી રાખવી જોઈએ કે આપણને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તમારે શું છે. જેથી કરીને આપણે આગળ
કોક્રટ ના રોડ થઈ ગયા છે તેના કારણે ઘણા બધા નુકસાન થાય છે અને ઘણા બધા નુકસાન થાય છે અને જેના કારણે ઘણા બધા લોકો પડે છે તો સરકારે થોડું ધ્યાન રાખવું જોઈ કે કોંક્રીટ ના રોડ તેઓ બનાવે છે તો તેમને આજુબાજુ થોડું સારું રાખવું જોઈએ જેના કારણે સ્લીપ મારી જાય ગાડી તો પણ તેમને વાંધો ના આવે અને તેઓ જલ્દી રિકવર થઈ શકે તો તમારું શું માનવું છે કે અત્યારે તમે જોવો જ છો કે હું અત્યારે ઘણી બધ મે તમે જેમ સજેશન મને આપ્યું કે તમે બુલેટ લઈ શકો છો પરંતુ બુલેટમાં પણ મને એ નુકસાન થાય છે કે અને એવું થાય છે કે જો હું પડીશ તો બુલેટનો ભાર મારાથી ઉચકી ના શકાશે અને જો ઉંચકી ન શકાશે તો પછી એનો કોઈ ફાયદો જ ના રહેશે કે બુલેટ શા માટે લીધી તો મને એ બી જ લાગે છે કે અગર હું સ્લીપ મારી જઈશ તો ઘણો બધો નુકસાન થશે તોરું શ માનો છ
હા તમારી વાત એકદમ સાચી છે કેમ કે હાલમાં બુલેટ ઘણી ભારે હોય છે જેથી કરીને આપણે બુલેટ એવી વસ્તુ છે કે જે આપણે પડી જઈએ તો આપણા પર પૂરો ને પૂરો ભાર આવી શકે છે જો આપણાથીથી ન સાચવી શકે આપણે પડી જઈએ તો આપડ પણ બુલેટ નો ભાર આવી શકે છે જેથી કરીને આપણા પગ પણ ફ્રેક્ચર થઈ શકે છે જેથી કરીને આપણે ઘણી ઈજા પણ થાય છે જો આપણે સ્પ્લેન્ડર પડીએ છે તો આપને એટલી હાનિ થતી નથી કારણ કે ગાડી હલકી હોય છે જેથી કરીને આપણે બુલેટ તમે કીધું તે એ પ્રમાણે આપણે ઈજાગ્રસ્ત થઈ જઈએ ને તો આપણને ઉચકવામાં પણ ભારે પડે છે બુલેટ એકદમ ભારી વસ્તુ છે આપણે લઈએ તેનો કોઈ વાંધો નથી પણ આપણને બુલેટ જો ના સજવાય અને ઈજાગ્રસ્ત થઈ જાય તો આપને બહુ ભોરી હાનિકારક ભી થઈ શકે છે જેથી કરીને આપણે એવી હલકી વસ્ત ગાડી નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારની હલકી વસ્ ગાડી જેમ કે એક્ટિવા છે પછી સ્પ્લેન્ડર છે એવી કોઈ પણ ગાડી આપણે લઈ શકી છીએ બુલેટ તમે કીધું તેમા એકદમ ભારી ગાડી છે અને તેનું વજન પણ ખુબ હોય છે જો આપડણે તેને લઈને પડી જઈએ તો આપણને ઘણી બધી ઈજાગ્રસ્ત થઈ શકે છે જેથી કારણે આપણ ઘણું વાગી પણ શકે છે અને ઘણી બધી હાનિઓ પણ થઈ શકે છે તમારે શું કેવું
તમારી વાત એકદમ સાચી છે અત્યારે ઘણા બધા લોકો પડે છે જેના કારણે એઓ હેલ્મેટ પણ નથી પહેના જેના કારણે તેમનું માથું ફાટી જાય છે અને તેઓને ખૂબ ઘણી ઈજા થાય છે અને તેઓ જયારે દવાખાને લઈ જવામાં આવે તૈયારે બધો ખર્ચો થ જાય છે તો હું એવું માનું છું કે હું જે ગાડી કંટ્રોલ કરી શકું અને હું જે પોટી શકું ગાડી તેજ હું ગાડી લઉં જેના કારણે હું પડું તો પણ હું જાતે સક્ષમ થઈને ઉઠીને જઈ શકું અને ઉઠીને જઈ શકું તો હું કોઈને મારો સહારો ના લેવો પડે અને મારી ગાડી પર સલામતને થોડી મજબૂત રહે ત જેમ સજેશન આપ્યું કે બુલેટ સારી છે પરંતુ બુલેટમાં મને એ ભય લાગે છે કે હું પડીશ તો હું મારાથી ઉચકી ના શકાશે અને સ્પલેન્ડર પણ ચાલે પરંતુ સ્પલેન્ડર થોડું તેના કારણે તેના કારણે એના કારણે હું એવું માનું છું કે હવા વધારે હતો મારાથી કંટ્રોલ ના થશે હું એવું જ માનું છું કે હું એક્ટિવા તરફ આગળ વધુ મારી વાત સાંભળીને મને એવું લાગે છે કે મારે એક્ટિવા મારા માટે બરાબર છે તમને શું લાગે છે આ વિશે
હા હા એકદમ તમારી વાત સાચી છે કે તમારે એક્ટિવા લેવી જોઈએ જેથી કરીને તમારા ઘરના વપરાશમાં બી તમને કઈ તકલીફ ન પડે જેથી કરીને તમે ઘરની બધી જરૂરીતો પણ એક્ટિવાથી પૂરી કરી શકો છો આગળ તમે બધું ઘણું બધું સામાન લાવી શકો છો જેથી કરીને તો તમારે માટે કોઈ પણ પ્રોબ્લેમ ના ઉભી થાય ઘણી બધી એવી ગાડી પણ છે કેમાં આગળથી તમે કરી શકો છો એક્ટીવા તમે દુકાન ન ઘણું બધું સામાન લઈ આવી શકો છો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની જરૂરિયાત પાછળ વાળાની વ્યક્તિ ની હોચી નથી તમે આગળ જ મૂકીને એવ બધું લી શકો છો જેથી કરીને તમારે એક્ટીવા લેવાનું સેશન એકદમ સારું રહેશે જેથી કરીને તમે એક્ટિવાઈઝ લઈ શકો છો ચાલો તો આપણે એના વિશે
એ મારા વાકી છે